હાલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો?
મેં મજામાં છું.
હમ
તમે કેમ છો?
હું પણ મજામાં છું.
તમારું નામ શું છે?
યમુના છે મારું નામ.
હા
ઓર તમે ક્યા છો?
હું હવે પિયરે સસરાલ છું.
હા, ઠીક છે. ઓર બધું સારું છે?
હા, સારું છે. તમે કઈ કરો?
કંઈ નથી બેઠી હુ મેભી.
હા.
કઈ ખરીદારી કરવા ગઈ તી?
ઓર આઈ બેટિયા છું.
સારું છે, વધારે
એ, હા?
બજાર મે ગઈ છે, ક્યા?
હા, મારતું બજાર ને ગઈ છે.
હા.
કે બતાવ આજકાલ તો દેખો ચીજા ઘણી મંગી વેગી છે.
હા, સારું બોલો છે.
હમ, હ. હવે તો જાઉશું, ભી ઘણો ડર લાગે છે.
હા, સારું છે.
હમ, આજકાલ તો મંગાઈ સુધ દેવ ઘણા તો કમ જ તૂટ ગઈ છે.
હા, સહી કહે છે. હા, યા ફતેહનગર કે બડો માર્કેટ છે, હે.
હા, ખુબ વડું માર્કેટ છે.
હા. તમે ક્યાં છો? પિયર કશે?
હા, પિયર મે છું હું.
હા, અચ્છા. બે શું?
હ, કંઈ નથી, બેઠી છું અમે તો. ઓ તમારે રોટલા છે.
હા રોટલા બનાયા.
હા, ઠીક છે. ઓર આજ પાણી પડ્યો કે ની પડ્યો છે?
પાણી તો આ ખુબ સારું પડ્યો છે, એવો.
ખુબ સારો પડ્યો, છે, માટે માટે અહિયાં તો પાણી નહીં પડે છે, આજે.
હે ચાર બજે શું પાણી પડ્યું રહ્યું છે.
મોસમ તો થયો, બટ આયો ની. પાણી ની પડ્યો છે.
હા.
કાલે ખુબ પડ્યો છે, કાલે ઘણો જોરદાર પાણી પડ્યું છે, એટલે તો
હા, મારા ધરે પણ જોર માં પડયો છે.
હા, વેરો ભી ઘણો જોર કો ચાલ્યો છે, એમ.
હા.
હમ.
હા.
ગરમી ખૂબ પડ રહી છે, આજકાલ તો
હા, એટલો પાણી પડ રહ્યો છે, ગરમી ની અ ન જારી છે.
હા, સાચી વાત છે. ઓર તમે નહીં ગયા ખરીદારી કરવા?
અભી સારું
અચ્છા, સારું છે. કઈ જાય મગાઈ બી ઘણી છે.
મારે મંગાઈ કપડા લાવો છે, કે ફિર રાસનનો સામાન લાવો છે, કાય બી લાવો છે,
સાચી વાત છે. ઓર મંગાઈ દેખલો દર બદર રોજ કોઈ ને કોઈ કોઈ નેઈ વસ્તુ ના ભાવ તો રોજ વધીરા છે.
હા, સઈ બોલો.
શાકભાજી બી કંઈ દેવો કંઈ મંગી વેગી છે. છે. શાકભાજી પેટ્રોલ સબ મગા થઈ ગયા છે.
ઓરિયો એટલું પાણી પડેલા તો ઓરો મંગા હોય ગયા છે, શાકભાજીની
હા, સાચી વાત છે.
ઓર તો કઈ નહી પણ મધ્યમ વર્ગના લોકોને તો ઘણી તકલીફ પડે છે.
હા સારું બોલો છે.
ના નથી નથી નાઈ ગયો વાંધો બાકી છે
મે જોઈએ આપ તો કેરું છે કે
હા સારું છે.
ઠીક છે.
હમ
હમ્મ.
હે
હા
મ
તમે શું બોલો છો?
સારું છે.
શરીર ભી સ્વથ સ્વસ્થ રહે છે એમાં બીમારની લાગે છે આમ. હ ભી બાકી દેખો મિલાવટી એરો સબ ચીજા તો
હા અરે મેરે તો અભી ભેંસને એ દૂધ નહી દેવે છે. જોઈએ ડેરી શું લાવા જવા જેવો રહ પૂછો મત.
સાચી વાત છે ઓર મંગાઈ તો દિન બ દિન બઢતી જઈ રહી છે દૂધ તો ઓર મંગો વે રહ્યો છે.
ઓર કઈ એક લીટર લાવાસા તે અ પરવડેની છે.
સાચી વાત છે. પૈસા તો જુમાન લોગ હવામાં ઉડ્યા છે.
હા સાઈ બોલો છો કઈ કર.
સમજ કોની આવે ઘર ખર્ચ કશેમ ચલાવા
હા સારું બોલે છે.
હમ મેં તો સોચું હવે ઘરમે જ થોડી સબ્જી ઉગાવી દઉ.
હાય એ તમ ઘડિયા સારું છેે
હા સબ્જી ભી દેખો તાજા મિલેગા અને આપને ભી શરીર નુકસાન બાકી એ તો સબ મેલાવટી આવે છે.
હા યે દવાઈ ને પાવડર અને એ સબ છીડકે મે સે આયેંગે.
હા સબ દેખો દવાઈ તો વણી ના આર્યા છે.
હા મેરી ભિન્ડી ની ધીરઈ તો એ ગવાર ફલીની એ તો બો રખીએ
હા સારું છે ત તો આપ તો તાજા તાજા ખાઈ રહ્યા છો.
હા. હા ની એતો બે બે જણ ભી છે.
હા જરૂર.
યે ભેંસ ન યે બનતી એક વાડે મે જહા થોડી જગ્યા હે જ અ શો માં બેઠી છે.
હા ઓર સુણાવજો.
ઓર તો છેવા. એટલો ઘરડ કામ કર છ જોક જાવા છાલ વાપીસ આવા.
હમ ઠીક છે.
સ્કૂલ જાવે કેને વાપીસ આવે હોમવર્ક કરાવા ચાલે.
હા ટા આપે દેખલો બાલકાની સ્કૂલ ની ફીસ ભી ઘણી વધી ગઈ છે.
અરે પૂજા મા હ કાં કરાવ સર સરકારીમાં તો ભેજે તો દેખલો લો કોઈ મતલબ હી નહીં હે.
હા પસી પઢાઈ નહી વેવે છે.
હા સઈ બોલે છે.
હવે તો દેખો શિક્ષા પણ મોંઘી થઈ ગઈ છે.
હા દેવસો બોહ બડી.
શિક્ષા કે વાસ્તે તો મા દેખલો આપ કે વિદેશ જ્યારે છે.
હા સાહે સારું બોલો છે સારું.
હમ. દેખો બિના પૈસા ર તો જીવન ચલાવવાનું મુશ્કેલ વે ગયુ છે.
હા સહી.
હા ઠીક છે વા.
ઓય સે ખાણું વાણું ખાય.
નહી નથી નથી ખાણો તો બનજ્યો છે.
હમ ભાભી વણાર્યો છે ખાણો તો.
હ જ હા સારું. અભી અભી વિરુ કી શાદી હુયી છે કે.
હા સાલભર થઈ ગયા લગ્ન થયા હોય એના તો.
હા સારું જ છે ભા ભીએ છે.
હા ચાલો ઠીક છે વા
હા ચાલો ઠક છે.
હા સમય બી વે ગયો છે.
ઓહ હ શીખે જય શ કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ